હલો, હલો.
હેલો, કેમ છો?
આપ કેમ છો?
બસ બાકી કેવું ચાલે?
બસ શાંતિ છે. શું કરતા છે?
બસ, અમે જો આ રહ્યા બેઠા હતા કે, લાવ યાદ કરીએ. તમને
અચ્છા અચ્છા સું બાકી આપનું ફરવાનું પ્લાન શું છે હવે
એઈજ પૂછવાત ફોન કર્યો તો કેવી રીતે કરવું
હવે ક્યાંનું ગોઠવવું છે આપ કે ઉદયપુર નું કે પછી દ્વારકા નું કે પછી ગીર નું આપ કેતાતા એ
મને તો ગીર નો વિચાર ચોમાસું આવે છે એટલે
તો પછી થોડોક મહિનો દિવસ ડીલે કરીને ગોઠવી શકીએ અત્યારે આપણે ગીર નું હો ગોઠવી શકીએ.
કેમ
એટલે એમ એકાદ વરસાદ આવી છે પછી શું આમ ત્યાંનું વાતાવરણ આમ ગ્રીનરી સારી હોય એમ અત્યારે પછું કેવડ આવે થોડોક ઉનાળા એવો ટાઈમ છે.
તો દ્વારકા નું ગોઠવીએ
હમ્મ શું ગ્રુપમાં બધા લોકો શું કે છે
ગ્રુપ નું તો હજી પૂછ્યું નથી બધા ના પોત પો તાના પ્લાન છે તો મે કી ધું લાવ તમને પૂછું બાકી ચોમાસામાં ઉદયપુર પણ મજા આવશે.
હમ્મ આપડે ગ્રુપમાં ડિસ્કસ કર લઈએ પછી શું બધા નું મંતવ્ ય આવે એના ઉપર આધર રાખી કે પછી ફેમિલી ટ્રીપ કરવી છે ફેમિલી ટ્રીપ કરવી હોય તો દ્વારકા કરીએ આપડે.
ખેડૂપ મારના થી અમુકને ઈચ્છા પોત પોતાનું એ લોકોનું છે. ચલ છે
અચ્છા તો ફેમિલી ટ્રિપ રાખે તો ફેમિલી માં વાત કરી લ્યો તો પછી એના આધારે પણ બધું ફરી આગળનું
તો બાકી સાતા આઠમ નો શું પ્લાન્ટ છે ક્યાં જવાનું છે
સાત આઠમાં તો મેળા નો વિચાર છે જાશું મેળામાં એકાદી જગ્યાએ
કયા મેળામાં
હવે એ સજેસ કરો આપ વિચારીયે છીએ ક્યાં જઈએ
હમ હમ
ના એવું તો ન રમે અમારા ઘરમાં અલાવ જ નથી
એવું છે ને તો પછી કોઈ સારી જગ્યા એ જાય વૃંદાવન કે સાઈડ જઈએ ક્યાંક કૃષ્ણાષ્ટમી ઉજવવા
હાર સારું ઈ સારો પ્લાન છે એનું વિચારીએ ચાલો તો પછી
હમ જેમ તમને જેમ બરોબર લાગે એમ કરો
એટલે જ મેને કીધું લાવ નવરી બેઠી તી બધું કામ પતી ગયું મે કીધું ફોન કરું યાદ કરું તમને તમે તો યાદ નથી કરતા
હ હ શું રસોઈ થઈ ગઈ આપને
ના ના હજુ તો વિચારું છું તમે શું તમારી થઈ ગઈ
બસ જો હું આ ઢોસા નું પલાળ્યું છે હવે વિચારીએ છે ઢોસા કરીએ પ્લેન કરીએ કે પછી મસાલા કરીએ બધાને જેવા ભાવે એવા કરીએ
તો કઈક વિચારવું પડશે અમારે પણ તમે ઢોંસા ભેગી ગઈ ચરણી બનાવો છો
અમે અમે બે બનાવીએ ચટણી વ્હાઈટ બનાવીયએ કોકોનટ વાળી અને પેલી પછી રેડ છે ને એ બનાવીએ બે બનાવીએ અમારા ઘરે પણ રેડ ભાવે બધા જાયને કોકોનેટ વાળીમાં તો એટલું બધું ન હોય કોકોનેટ ગ્રીન ચીલી પછી આપણે નમક અને પછી ઓળ દાળીયા એલો બધું ક્રસ કરીને પછી એમાં આપડે ઓલો વઘાર કરી નાખીએ અને રેડ ચટણીમાં તો ઓલું ટોમેટોસ ને લસણ ને બધું અને પછી ઓલા સુંકા લાલ મરચાં પલાળીને રાખી બધું મિક્સ કરીને ક્રસ કરી એનો વઘાર કરી નાખીએ અમે
અચ્છા પણ કોકોનટ ની વધારે સારી ફ્શ
અમાર ઘરે બધા હોય. વધારે ભાવે છે એ થોડીક સ્પાઈસી હોય ને એટલે.
હમ્મ. તમે ક્યારે પૂરનપુરી ટ્રાય કરી છે બનાવવાની.
હમ. કેટલી વાર માર મમ્મી તો બો બનાવે એમને તો બહુ ભાવે તે તમે આવજો કોક વાર જોમાંડીશ તમને.
ચોક્કસ ચોક્કસ હિ કેવી રીતે બને.
અરે કઈ નહી ખાલી આપણેે તુવેરની દાળ હોય ને એને સીટી વગાડ નાખવાની પાણી ઓછું નાખવાનું અને આપણેે જે રોટલીનો લોટ બાંધીએ રીતે અને એને થઈ જાય ને બફાઈ જાય પછી એનામાં થોડું ઘી અને ખાંડ નાખી અને એને એકદમ અમમાવા જેવું કરી નાખવાનું ગરમ કરવાનું ફેટતું જવાનું અને પછી ફેટીને પછી આપડે કેમ આલુ પરોઠામાં સ્ટફિંગ કરીએ એવી રીતે સ્ટફિંગ કરીને વણી અને એને શેકી નાખવાના અને ઘી સાથે જને ઘણા લોકો એની કઢી પણ બનાવે એમાં કઢીમાં તો શું એ જે એનું સ્ટફિંગ હોય ને એ છાસ માં નાખી ને એનો વઘાર કરી નાખ આપડે કઢી નો વગેર કરીયે ને એવી રીતે.
પુરણપુરી ભેરી કઢી પણ બના
ના સરસ છે આપને જ જમ્યા એક વાર આવો મારા મમ્મી તમને જમાડશે તમને બહુ જ ભાવશે હવે તમે કીધું છે આજેઢંસો વિચાર છે પણ હવે તમે પુરણપુરી નું કીધું છે મન થયું છે. કાલે બનાવવાનું વિચારું છું તમે આવો તો તમને જમાડું.
બસ જો પણ આ છોકરાઓને વેકેશ શન ચાલુ થઈ ગયા વેકેશન પત્યા સ્કૂલ ચાલુ થઈ ગઈ. તમારે કેમનું છે હવે કંટાળા આવશે કામના.
ના ના હવે રૂટીન ચાલુ થયું ઓલું આખો દિવસ ઘરે હોય ને તો પછી બધું સવાર થી સાંજ સુધી રસોઈ ખાવું પીવું સુવું એમાંથી ઊંચા નહોતા આવતા હવે તો સ્કૂલે જશે તો ભલે ને પાંચ કલાક તો શાંતિ ને.
એ વાત સાચી પણ અમારે તો સવાર નો ટાઈમ છે ને તો સવાર જ બધું ભેગું થાય. થઇ જાય છે આનું ટિફિન કરોનું ઓનું ટિફિન કરો અને
એજ ને સવારે થોડીક ભાગા દોડ હોય એ વાત સાચી સવારે ભાગા દોડ હોય પણ પછી તો શાંતિ ને આખા દિવસની ઓલું તો આખો દિવસ કંટાળી જઈએ પણ લેવા મૂકવામાં કેવડાવે આવે એકને મૂકવા જઈએ ત્યા પછી બીજાનો વારો આવે બીજાને મૂકી ને આવીએ ત્યારે પાછું લેવા જવાનું છે એ પણ વારાફરતી બે ને કલાક કલાક નો ફરક હોય
હમ પણ અમારા નાના ઊઠે નહી જલ્દી ને તો એવા કંટાળા દેવડાવે ને કે વાત
ના એમ તો ઉઠવામાં તો કઈ વાંધો આવે નહી ઉઠી તો જાય પછી બહુ કેવડાવે હોય પાછળથી બધું સ્લો સ્લો હોય પછી દોડાવવા પ પડે બધાંયને
એ વાત તો સાચી પણ એક જાતનું આમ વેકેશન સારું હતું કે એવી બધી માથાકૂટ નહોતી
મને તો વેકેશન કરતા ડેલી સ્કૂલ જ ગમે
સારું તમારે તો નજીક જ છે ને પાછી સ્કૂલે
હા સ્કુલ નજીક પણ લેવા મુકવા તો જવું પડે ને એટલી નજીકે પોતાની રીતે તો આવેની ગાડી થી લઈ જાવ લઈ મૂકી આવો ને એમાં બહુ કેવડાવે
સાચી વાત છે સાચી વાત છે
એમાં થાકી જવાય બીજું તો કઈ નહીં બીજું તો ઘરના કામમાં તો પહોંચી રહી ગમે એમ કરીને
એ સાચી વાત છે તમારે તો નીસાડે એ છે એટલે સ્કૂલ બસ આવે છે એમાં
હા એટલે સારું એક રીતે તો સારું સ્કૂલ બસો એટલે તમારે સ્કૂલ બસ સુધી જ મૂકવું મુકવા ના પછી ન તો કઈ માથાકુટ નઈ ને પોતાની રીતે આવતા રે આ તો ટાઈમિંગ યાદ રાખો એમાં જો ભૂલી ગયા ને તો પછી રાડા રાડી થઈ જાય ઘરમાં
એ તો છે સાચી વાત બાકી કેવું વાતાવરણ છે આજે તડકો
વા સવરણમાં અહિયાં તો બહ ગરમી છે કે છે વરસાદ આવશે આવે તો સારું તો પછી ક્યાંક ન ગોઠવીએ આપડે લોકો પણ ફનું વેકેશન છોકરાને વેકેશનમાં ગોઠ્યું હતો સારું હત આપડે એટલે જ નક્કી કર્યું
હા અમારે તું મામાના ઘરે જવું મામા ના ઘરે જવઉં એટલે પછી ત્યાં ગયા હતા ને એમાં રહી ગયું
ઠીક તમાર ભાઈ બરેલી છે ને
શું
તમાર ભાઈ બરેલી છે ને તમે ત્યાં ગયો ત
હા એટલે તમે પછી અહિયાં ફરી આવ્યા ત ને હનુમાન દાદા નું મંદિર છે બહુ જ મસ્ત શું નામ છે ત્યાં તે ભરેલી નહી નીતાાલ જોવા ફાર નિમ કરલી
અછા નિમ કરરોલી બબા ઓરે ર અરે એની તો બહ વાત કરો એટલી જ ઓછી છું બધા બહુ ્યાં જાય છે બહુ માને છે એમનું બઉ કામ કરે છો અ નિમ કરોલી બાબા
હા એનું તો બહુ જ માન્યતા છે એની તો હું
ઓ હા
હા એટલે પછી તો અમે અમે ત્યાં ગયા હતા મામાને ઘરે જઈએ ે અ ને તો હજી વાંધો નો આવ્યો હોત તો આપડે ક્યાં પ્લાન કર્યું હતું તમે ક્યાં ગયા ત વેકેશનમાં કે ઘરે જ હતા
કઉ શું કંટાળી ગયા છોકરાઓથી વેકેશનમાં
ના ના અમારે તો બહ જ કતા હતા આવો આવો આવો પછી એટલે અમે કીધું લાવ જઈએ આંટો મારી આવીઈએ ને એટલે વકેશન છે ને સરખું લાંબુું એટ એટલે
હા સાચી વાત છે તમારા ભાભી પાસે બહુ મય એળું રે ને
અરે બહ મારિયાળું